હલો હા કેમ છો
હા કેમ છે.
અત્યારનો આપણો ટોપિક છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર વિશે આપણેે વાત કરીશું.
હા હ
તન ધર્મમાં ત્રણ ત્રણ ભગવાન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શ્રી કૃષ્ણ એ વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર છે.
હા અને તેમનો જન્મ મથુરામાં થયો હતો તથા વૃંદાવન હા
હમ શ્રી શ્રી કૃષ્ણ નો જન્મ મથુરામાં થયેલો હતો રાત્રે બાર વાગે શ્રાવણ મહિનાની અ વધની આઠમના દિવસે રાત્રે બાર વાગે થયેલો હતો. અને અ મથુરામાં જન્મ થઈ અને પછી તરત જ એમના એમના બાપા બાબા એ તેમને ગોકુળ ગોકુળ છોડી આવેલા કેમકે કંસ કંસ એમને મારી નાખવાનો હતો એ દેવ એ દેવકી મૈયા છે એમની મૈયા હતી ને દેવકી મૈયા તે તેનો ભાઈ હતો એને એને આકાશવાણી થયેલી કે મારા દેવકી મૈયાનોો આઠમો પુત્ર તને નાશ કરશે એવું શ્રી કૃષ્ણ ભગવાન વિશે તો આપણે જેટલી વાતો કરીએ તેટલું ઓછું જ છે.
સાચ બાણપણ જો ને શ્રી કૃષ્ણ અનેક દિવ્ય લીલાઓ માટે પણ જાણીતા છે ને તે માખણ ચોટાય તે પણ ખૂબ જ પ્રસિદ્ધ હતા
હમ તેમના નામ પણ બહજ બધા છે બહજ બા બધા નામથી ઓળખાય છે માધવ ગોપાલ પછી અ ધીમે ધીમે તે મોટા થયા એમણે બહુ જ બધા રાક્ષસોનો નાશ કર્યો પછી અ સાત સાત વર્ષની ઉંમરમાં જ એમણે ગોવર્ધન પર્વત ઉઠાવેલો જેના ઇન્દ્રદેવનું અભિમાન તોડવા માટે ઈન્દ્રદેવ નું ને અભિમાન આવી ગયેલું કે મારા સિવાય કોઈ જ પૃથ્વીનું પાલન પોષણ કરી શકે નહી તો ત્યારે ભગવાને ભગવાને એમનો અભિમાન તોડવા માટે ગોવર્ધન પર્વત ઉઠાવી અને બધા જ આ ગોપાલોનું બધાનું જ રક્ષણ કર્યું કે ગોકુળમાં ગોકુળમાં બધાનું રક્ષણ કર્યું કે ઈન્દ્રદેવે બહુ જ વરસાદ કરેલો અને એના લીધે ક્યાંય ક્યાંય રહેેવાની જગ્યા નહોતી એટલે શ્રી કૃષ્ણ ભક્ત ભગવાને પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવેલો.
એ વાત તમારી સાચી છે જો એ વાત કરીએ તો જેમકે એની લીલાઓની વાત કરી બધી ઓછી જ પડે છે. આ ચમને રાજસલીલા આ બધું તેમના જીવન કથા ન હો હગત છે અને તમને ખબર હોય તો મહાભારતમાં પણ શ્રીકૃષ્ણને ખ મોટી તેમને પાંડવોને સાથ આપ્યો અને અર્જુને કુરુક્ષેત્રમાં યુદ્ધ દરમિયાન ભગવદ્ ગીતાનો કેટલો સરસ ઉદેશ આપ્યો હતો.
હા બહ એ અત્યારે બી અત્યારે બી આપ આપણા જીવનમાં ભગવદ્ ગીતાના હમે એકે એક ઉદ્દેશો બધું જ આપણા જીવનમાં ઉતારવા જેવું છે. કેમ કે એ અત્યારના કલિયુગના તે જ બધું કહેલું છે કે આવું થશે તે થશે અને પછી પછી ભગવાનને ભગવાને આપણને ઉદ્દેશ આપ્યો છે કે આ રીતે તમે જીવશો તો તમારું કલ્યાણ થશે એમ.
સાચ તો એનું છે ને એક જ ઉદ્દેશ શ્રી કૃષ્ણ ન ઉદ્દેશ છે કે આ માણસે પોતાના કર્તવ્ય નું નિસ્વાર્થ પૂવક પાલન કરવ અને પરિણામ ની ચિંતા કર્યા વગર સારા કર્મો કરવા જોઈએ અને જે ભગવત
હમ કર્મો કરવા જોઈએ અને ફળની ફળની અઅ ફળ ની આશા ના રાખવી જોઈએ ફળ આપનારો એજ છે
હા અને આપડે જન્માષ્ટમી નો તહેવાર પણ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ તરીકે પણ ખુબ આનંદથી ઉજવવામાં આવે છે હમ
ઉત્સાહ થી મનાવીયએ છીએ ત્યારે આપડે ઉપવાસ કરીએ છીએ પછી ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરીએ છીએ આખો દિવસ એમને અ એ આવે છે એવી રીતે આપણે એમની રાહ જોઈએ છીએ
રાહ જોઈએ ભજન કીર્તન કરીએ જાખીઓ રા એ દહી હાંડી જેવા કાર્ય જાય છે અને મતલબ અ શ્રી કૃષ્ણ જીવન છે ને પ્રેમ સત્ય અને ધર્મ પર ચાલવાનું શીખવે છે અને સૌથી મોટું મહત્વનું છે અને મિત્રતાનું મહત્વ એ છે અ શીખવે છે હા એટલી સુદામા સાથે જે મિત્રતા હતી ને એ સૌથી મોટું ઉદાહરણ
હા શ્રી કૃષ્ણને ફક્ત બે જ મિત્ર હતા સુદામા અને અ અર્જુન અર્જુન અર્જુન રાજા હતો તેથી એક મોટામાં મોટા લોકો સુધી પહોંચતો હતો અને સુદામા સદ મા ગરીબ હતા એટલે એ નાન નાનામાં નાના માણસ સુધી પહોંચતા હતા એટલે શ્રી કૃષ્ણના હરેક અ હરેક વાતને ને પહોંચાડવા માટે શ્રી કૃષ્ણ એ સુદામાને અને અ અર્જુનને અ સુબા સુદા અને અર્જુનને અ મિત્ર બનાયવા હતા કે જ્યાં જ્યાં સુદામા ન પહોંચે ત્યાં એની વાત રાખવા માટે એ અર્જુન પહોંચી જાય અને જ્યાં અર્જુન ન પહોંચે નાનામાં નાના માણસ પાસે ત્યાં સુદામાં પહોંચી જાય. અને એમની એમની મિત્રતા તો અ એમની તો મિસાલ આપવામાં આવે છે
હાચી છે અને જેટલા ઉદ્દેશોને જીવનમાં ઉતારવા હા જો ભગવાન શ્રી કૃષ્ણ માત્ર દેવતા જ નથી પરંતુ આપણું જીવન માર્ગો પર આપડે ચાલીયે ણે તો આપણું જીવન સફળ થઈ જાય
શ્રી કૃષ્ણ એ એમ પણ કહ્યું છે કે આત્મા અમર છે શરીર શરીર તો બદ લાય જ કરે છે. માં અમર જ છે. કે હ. કોઈ ભી અ કોઈ ભી શરીર છોડે તો એમાં આમા હોય છે તે તે ફરી જન્મ લેવાની જ છે, એ બધી વાત એમણે ભગવદ્ ગીતામાં કહી છે કે આત્મા અમર છે કર્મનો મેનલી એમણે કર્મનો સિદ્ધાંત આપ્યો છે કે તું કર્મ કર ફળની ચિંતા ન કર ફળ આપવા માટે હું બેઠો છું એમ
. એવું કો પણર ભગવાન શ્રીકૃષ એ પણ અંકાય પૂર કર્યો હતો. એવી બો બઘી -
એમણે છોડ્યું છે ભી ઘણું બધું કે જન્મની સાથે પોતાના મા બાપને છોડ્યા. પછી પાંચ વર્ષ પછી ગોકુળમાં જે ગોકુળના જે માતા પિતા હતા એમને છોડવા પડ્યા. પછી અ જયારે જય્યારે કન્સ ન વધ કર્યો ત્યારે એણે મથુરા છોડી દીધું.
મધુરા છોરી અને તમને ખબર હો કે એટલે રસો નામથી પણ બધા લોકો ઓળખે છે. અ એ એક હા એ પણ એક વખત વૃદ્ધ છોડીને જતા રહ હતા એ કારણે એમને રણછોડ પણ કેહેવાય છે.
હા એની એ એની માયા જ હતી. કે રાક્ષસને મારવા માટે કે ઋષિના એ ઋષિના સપના લીધે એ રાક્ષસ મરે તેવું હતું પણ બીજું કોઈ એને મારી નતું શકતું.
હા એ છે જરા સમ વાર પ .
હા. બરાબર છે
હા સરે હા
શ્રી કૃષ્ણ ના જીવન ચરિત્ર માટે તો કઈ ભી આપણેે કલાક બે કલાક પાંચ કલાક કઈ પણ જે એટલું બોલીએ તેટલું ઓછું છે
ઓછું જ છે સાચું કીધું એમના બારામાં તો જેટલી આપડે વાતો કરીએ એટલી ઓછી જ પડે છે તો એમની લીલાઓ છે એટલી એમની વાતો છે એટલા એમના ઉદ્દેશો છે ્યા આપડણે આટલા એક કોલમાં તો કરી જ નહી શકીએ એમ
હા બરાબર છે
કરીએ તો એકસો આઠ નામ છે એમના
હા
હમ તો એવા દ્વારકાધીશ વાસુદેવ મુદક માધવ મુરારી કનૈયા કાના ગોવિંદા કેટલા જગન્નાથ કેટલા દામોદર કે કેટલા બધા નામો છે
હમ અને હજુ બી એમનું એમનું ઉદ હજુ પણ ધબકે છે જગન્નાથ પુરીમાં ઓરિસ્સામાં હા ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં હજુ બી શ્રી કૃષ્ણ ભગવાન નું હૃદય ધઝબકે છે ત્યાં પણ એક દિવસ એવો હોય છે કે જ્યારે આખા જગન્નાથપુરીની લાાઈટો જાય છે અને ત્યારે મૂર્તિ મૂર્તિની સ્થાપના થાય છે મર્તિ તે આ એમનું સાચે સાચું ધબકતું હૃદય એ મર્તિ તેમાંથી તેમાં ટ્રાન્સફર થાય છે અને એ ત્યારે એ પૂજારીઓ ના આંખમાં પાટા બાંધ મળેલા હોય છે કે એ કોઈ જોઈ ના શકે કેમકે એમનું તેજ જ એટલું બધું છે ને કે એ કોઈ જોઈ જ નહી શકે
જોઈ નહી શકે સાચું કીધું અને જો શ્રી કૃષ્ણની દરેક લીલાઓ છે કે જેટલી પણ વાતો છે આપણને પ્રેમ કરુણા અને ભક્તિના માર્ગ પર ચલાવવાની પ્રેરણા આપે છે તો આપણે પણ એજ પ્રયત્ન કરવું જોઈએ કે આપડણે શ્રી કૃષ્ણની ભક્તિ ના લીલાઓ પર એના માર્ગદર્શન પર ચલી
હા હા
હમ ઠીક છે ચાલો પછી વાત કરીએને હા.
તો બહુ જ બધી વાતો થાય એમ છે. તો નેક્સ્ટ ટાઈમ વાત કરીએ ઓ
હા જય શ્રી કૃષ્ણ. ાવ